હલો
હલો
હાજી ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં
હા હા હું તમારી સાથે આ ટોપિક પર એટલે કે જે આપણે બધા તહેવાર આવી રહ્યા છે આપણે જેમકે આપણા દેશ ધાર્મિક તહેવાર છે ગણેશ ચતુર્થી છે કે નવરાત્રી છે દિવાળી છે. એ ત્યોહારો વિશે હું તમારી સાથે વાતચીત કરવા માંગુ છું કારણ કે હવે તમે જાણી રહ્યા છો આજ હમડા થોડે દિવસ પછી અમારા તો રક્ષાબંધન આવાનો છે અને પંદરમી દિવસ આપણા દેશના સ્વતંત્ર દિવસ તરીકે ઉજવાયતી આવવાનો છે એટલે આપણા દેશના જે બધા તહેવારો છે ખુબ પ્રચલિત છે. અને ઘણા બધા લોકો આપણા બધા જે આપણા દેશમાં ઘણા બધા ધર્મના લોકો રહે છે. અને ઘણા બધા જે ધર્મના લોકો હોય છે તેમના અલગ અલગ તહેવાર હોય છે પરંતુ બધા લોકો આપણા જે હિન્દુ ધર્મના જે બધા તહેવારો હોય છે તે પણ મનાવે છે અને આપણા દેશમાં એવું નથી કે કોઈ પણ ધર્મ ના વ્યક્તિ આપણા દેશમાં રહી શકે છે. અને બોટાનું ગુજરાતી ચલાવી શકે છે. અને હાલમાં તો તમે જાણો છો કે! અમે તો રક્ષાબંધન આવી રહ્યું છે એટલે ખુબ અમારા ઘરમાં પણ સારું વાતાવરણ થઈ રહ્યું છે. અને બધા મારા બાપા પપ્પા ના બેહેન લોકો પણ ઘરે આવ્યા છે. અને બધા એ છે ને એ દેવાની ઉજવણી કરી રહ્યા છે. અને જયારે આવશે ત્યારે તે કરશે જ પરંતુ હવે તો તમે જાણો જ છો કે જે ગણેશતિ નો તહેવાર હોય છે. તે આપણા દેશમાં અને એવા અમુક જગ્યાએ મુંબઈ શહેર છે. કે પછી સુરત છે અમદાવાદ છે તે શહેરમાં હમણાં તો ખૂબ ગણેશ ચતુર્થીનો બડ્યો ખૂબ શોખ પણ ખૂબ વધી ગયો છે. અને ગણપડી બાપ્પાને ખુબ સારી રીતે બધા ત્યાં લાવે છે બધી ઊંચી ઊંચી ઇમારતો હોય છે. અને મને પર ખુબ ગમે છે. કારણ કે અમારા જ્યાં ગામમાં બેસાડવામાં આવે છે ગણપતિ ત્યાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને ખુબ પહેલેથી જ અમે પ્રિપેરે કરી કરીએ છે અને આ વખતે શું ડેકોરેશન કરવું અને શું કરવું આ વખતે ગણેશ ચતુર્થી માં બધું અમે થવા તૈયાર કરીએ છીએ. અને મંડપ પણ અમે એક મહિના પેલા બનાવાનું ચાલુ કરી દેઇ સે. અને બધાને જાણ પણ કરી દેએ છીએ. એટલે આપડે આવા બધ તહેવારીની જાણ હોવી જોઈએ. કારણ કે આજકાલ ના જે બાળકો હોય છે ને નાના ના બાળકો તે લોકને આપણા જે ધાર્મિક તહેવારો હોય છે. આપણા દેશના તે લોકને એ તહેવાર વિશે પણ ખબર નથી રહેતી. કારણ કે એ લોકો વધારે પડતો ફોનમાં જ વધારે ધ્યાન આપે છે. અને એમના માતા પિતા પણ એ લોકો કહેતા પણ નથી. કે આ તહેવારની ઉજવણી કરવાની માન તહેવાર હોય છે. તેમાં પણ એ લોક ફોનમાં જ લાગી રહી છે. અને તેહવાર એ લોકો મનાવતા પણ નથી એમ. અને તેવા વિશે શું છે. તે પણ એ લોકોને ખબર નથી. એટલે આજકાલની જે પેઢી છે. તે લોકોને તો ખબર હોવી જ જોઈએ કેમ કે આપડા દેશના આટલા બધા ધાર્મિક તહેવારો છે. કારણ કે આપણા દેશના બધા તહેવારો છે. વિદેશોમાં પણ મનાવામાં આવે છે. જેમ કે દિવાળી એટલે આપણા દેશને ખુબ સારી રીતે વિવિધ વિવિધતા અને એકતા તરીકે માનવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં અમુક લોકો એવા પણ હોય છે. કે આવું બધું તેહવાર વિશ ખબર નથી રહેતી. અને માત્ર ફોર્મ મને આવું બધું લાગી રહી છે. એટલે એ નહી કરવું જોઈએ જેમ કે આપ પડા દેશના આ બધા તહેવારો છે. તે તો મનાવવા જ જોઈએ કારણ કે આપડા દેશમાં આટલા સારા તેહવારો છે. કારન કે જે વિયદેશ વિદેશમાં તો તમે જાણો છો કે ત્યા એટલા બધા ફેસ્ટિવલ નથી હોતા. એટલે વિદેશી વ્યક્તિ પણ આપણા તહેવારો મનાવવા આપણા ઈન્ડિયામાં આવે છે. એટલે આપણા ઈન્ડિયાનો તો ખુબ સારું નામ છે અને આપ પણા જે તહેવારો છે. તે ખુબ પ્રખ્યાત છે. બાકી તમારો શું પ્લાન છે. તમારા બાજુ પણ ગણેશ ચતુર્થી આવી રહી હશે તેના પણ ખુબ ઉજવણી કરતા હશોને હમણે શું કરવું આ વખતેને શું નહી કરવું.
હલો. હલો.
હેલ્લો.
હેલ્લો હા. અ તો તહેવારો વિશે તો તમે ખૂબ જ સરસ માહિતી આપી. કે તહેવારો જ્યારે ચાલુ થાય છે. ત્યારે લોકોનો આ લોકોમાં આનંદ આવી જતો હોય. લોકો પાછા અ એ વસ સ્તુમાં જોડાઈ જતા હોય એક અલગ જ માહોલ બની જતું હોય છે. ફેસ્ટિવલ ચાલુ થાય એટલે. અ અમુક મહિનામાં કોઈક ફેસ્ટિવલ જ ન હોય તો ત્યારે એવું લાગે કે કઈ અ કરવાનું છે જ નહિ. અને જયારે જ્ઞ ફેસ્ટિવલ ચાલુ થાય તો ત્યારે એમ અલગ જ વાત તાવરણ થઈ જતું હોય અલગ જ લોકોની તૈયારી જ ચાલતી હોય. માર્કેટમાં પણ એનું અલગ જ અસર જોવા મલતું હોય. એટલે તહેવારો માનવ જીવન સિવાય બીજી અન્ય રીતે પણ અ અસર કરતા હોય છે કે જેમ કે જે તહેવારો આવતા હોય તે ગણેશ ચતુર્થી છે ન આપડે નવરાત્રી છે, દશેરા છે તો તે બધા લોકોની આસ્થા સાથે જોડાયેલા છે, અને બીજા તહેવારો જોવા જાય તો આપડે હોળી છે, મકરસક્રાંતિ છે તો તે મનોરંજન જેવા અઅ સાથે જોડાયેલું છે. તો જ માર્કેટની બી વાત કરું તો અ જેબી ફેસ્ટિવલ છે, તો તેમાં કંઈક ને કંઈક એઅ વસ્તુઓ અ યુઝ કરવામાં આવે છે કે, જેના લીધે માર્કેટ પણ અ તેજીમાં આવી જતું હોય. એટલે આર્થિક રીતે બી લોકો લોકોની ઇન્કમ ચાલુ થઈ જતી હોય. જે લોકો ગ ગૃહ ઉદ્યોગો ચલાવતા હોય કે ઘરે આવ વસ્તુઓ બનાવતા હોય જેમ કે અ ગ ગણેશ ચતુર્થી છે તો તેમાં લોકો મૂર્તિ બેસાડે છે. તો જે લોકો મૂર્તિ બનાવે તે લોકો ઘર બેઠા મૂર્તિ બનાવી શકે છે એકાદ તો જે નાના નાના ગૃહ ઉદ્યોગો છે તો તેમને આવી રીતના ઓર્ડર મળે છે, તો તે લોકોને પણ સારું એવું કામ મળી જતું હોય છે.
હવે બધા જ લોકો બધી નોકરી કરવા માટે સક્ષમ નહીં હોતા હોય, તો આ બા જે ફેસ્ટિવલો હોય છે તો લોકોને ઇન્કમ માં મેળવવામાં મદદરૂપ થઈ જતા હોય છે. તો જ્યારે ફેસ્ટિવલ તો ચાલુ થતા જ લોકોમાં ઉત્સાહ અલગ જ જોવા મળે છે અને આપડે જો માર્કેટમાં જઈએ તો ત્યારે તો માર્કેટ જોઈને જ આપણને અ અલગ મજ અનુભવ થવા લાગે છે કે હા હવે કઈ આવવાનું છે. ને ફેસ્ટિવલ ની જ વાત કરું તો હમણાં તમે કીધું તેમાં રક્ષાબંધન આવાનું આવવાનું છે, એટલે લોકોમાં ઘરમાં અવર જવર ચાલુ થઈ જાય, એટલે ઘરનો પણ અલગ જ માહોલ થઈ જતું હોય છે. અ જે કુટુંબોમાં અ જે સંયુક્ત કુટુંબો હોય તેમાં તો કંઈ વાંધો નહીં આવે. પણ જે લોકો અ અલગ અલગ રહેતા હોય હવે બધા જ જે ગામડામાંથી શહેરોમાં આવેલા હોય તો લોકો ના કુટુંબો વિ વિભાજીત થઈ ગયેલા હોય એટલે નાના નાના કુટુંબોમાં ગયેલા હોય. તો લોકોની અવર જવર ઓછી થઈ ગયેલી ફેસ્ટિવલ જ એક વસ્તુ છે કે જેમાં અ લોકોની અવર જવર થાય છે, ફરવાનું મળે છે, સાથે મળવાનું થાય છે. અ સ જે લોકોના સંબંધો છે તે બી સારા થાય છે. અ કોઈક તહેવારોમાં લોકો એમ ના બોલતા હોય, પણ જ્યારે તહેવારો ચાલુ થાય તો ત્યારે ભલે તહેવાર આવે પણ તે રીતે એમ બોલતા થઈ જતા હોય. એટલે જોવા જઈ તો સંબંધોને પણ ખુબ જ અસર કરે છે. અ તહેવાર આવે એટલે સંબંધોમાં ઓટોમેટિક એમાં અ એ રીતનો ઉત્સાહ આવી જતો હોય, કે હા ચાલો કઈ નહી જેવી છે એટલે તહેવારોમાં તો મળવાનું જ. અને હોળીમાં અને દિવાળીમાં તો આવામાં ખાસ લોકો રજા લઈને જ તા હોય પોતાના ઘરે અને ખૂબ જ એની મજા કરતા હોય એની અલગ જ તૈયારી ભી કરતા હોય છે. અ તમારા ત્યાં પણ ખૂબ જ સારી એવી થતી હશે. અમારે ત્યાં તો આપણે હોળીને, દિવાળીમાં ખાસ કરીને અ ઘણ બહુ બધો કલર લાવવામાં આવે ને પછી એનાથી હોડી રમવામાં આવે જો કલર પતી બી જાય, તો પછી પાણી ની હોડી તો હોય જ હોય. ને કાદવ થઈ ગયેલો હોય તો લોકો તેમાં કાદવમાં બી બધાને નાખી દેતા હોય છે એટલે એ રીતે તેવારનો મજા માણતા હોય છે. દિવાળીમાં બી ઘણા બધા ફટાકડા હોલસેલ ભાવે લઈ આવતા હોય એટલે ફટાકડા ખૂબ જ ફોડવામાં આવે છે, અ તમે શું કહેશો આ વીશે?
હા એટલે કે તમે જે કીધું એ વાત બરાબર છે એટલે કે આમ જે આપણા દેશનો તહેવારો છે તે ઉજવવા જોઇએ. અને દિવાળીમાં તો આમા અમને પણ એટલે કે અમારા ઘરે અને અમારા ઘરના બધા સગા સંબંધીઓ આવે છે. કારણ કે તમે પણ જાણો છો કે દિવેળીમાં આપડા ઘરે બધા મામા ફોઈના છોક કરા કે પછી કોઈ પણ આમાં સગર સંબંધી આપણા ઘરે રહેવા આવે છે. અને દિવાળી ના તહેવારમાં તમે જાણો છો કે ઘણા બધા લોકો નવા નવા કપડાં પહેરે છે, નવા નવા વસ્ તુ ઘરે લાવે છે. અને નવું નવું વસ્તુ બધું શોપિંગ કરે છે, કારણ કે દિવાળી તહેવાર એકદમ પવિત્ર ગણવામાં આવે છે. અને એ તહેવારમાં ઘણા બધા લોકો એટલે કે ટૂર પર પણ જાય છે. અને ફેસ્ટિલ માટે કસે બાર પણ એ લોકો જાય છે, એમ એટલે કે કશે રહેવા માટે કે પછી બધુ બુક પણ કરે છે. એટલે દિવાળીન તહેવારમાં ઘણા બધા લોકો રજા પણ લેલે છે, કારણ કે દિવાળી તહેવાર આવે છે. ઘણા બધા લોકોને ઉત્સાહ હોય છે, અને ઘણા બધા લોકોને ફટાકડા ફડવાનો શોખ હોય છે. અથવા તો ઘણા બધા લોકોને એમ બધું ફરવા જવાનું નવા નવા કપડાં લેવાનું કે પછી બધા સાથે રમવાનો એવો બધો શોખ હોય છે. એને મને પણ શોખ છે, કારણ કે હું નાનીથી જ મને તો દિવાળી તહેવાર ખુબ ગમે છે, કારણ કે નાનેથી જ મને ફટાકડા ફોડવાનો કે પછી નવા નવાં કપડાં લેવાનો અને તમે જાણો છો કે દિવાળી ના આગલે દિવસે નવ વર્ષ હોય છે. તેથી કરીને અમારા ગામડામાં તો નવ વર્ષના દિવસે તો એક ધાર્મિક પૂજા રાખવામાં આવે છે, સત્યનારાયણ ભ ગવાનની કારણ કે દર વર્ષે અમારા ગામમાં ઉજવવામાં આવે છે, અને દર વર્ષે અમે કઠ્ઠા કરીએ જ છે. કારણ કે અમારા જે ગામમાં પહેલાથી એ કથા ચાલતી આવી રહ્યો તે કરીએ ઉજવણી કરીએ છે. અને કથામાં તો તમે જાણો છો કે ઘણા બધા લોકો જે લગન થઈ ગયેલા એટલે જે તે લોકો બેસવામાં આવે છે, અને ખુબ સારી રીતે એ લોકો પૂજા કરે છે. અને જમવાનું પણ બધું અમે વ્યવસ્થા કરીએ છીએ અને ખુબ અમે એમને મદદ કરીએ છીએ એટલે આપણાથી જે મોટા વ્યક્તિઓ છે, તેને સાલ મુબારક કરીને પગે પડવું જોયે અને એ આપડી ધાર્મિક માન્યતા જ છે, કારણ કે આપડ નાનાથી ચાલતું આવી રહ્યું છે. અને આપડે તો આવું રિવાજ કરવ જ પડે છે. એટલે અવે આપણને એટલી તહેવાની ખબર હોવી જોઈએ કારણ કે ઘણા બધા લોકોને મેં તમને પેલા જણાવ્યું કે એ લોકો જે હમણાં ના જે બાળકો છે, તે લોકો હજાર ફોનમાં ફોન જ યુઝ કરે છે, જે આપણા તહેવારો છે, તે લોકોને ખબર જ હોતી નથી એટલે તહેવારોને એલોકને પણ જાણ કરવી જોએ એમના માતા પિતાએ અને પછી તો તમે નવરા તહેવાર આવે છે, તે તમે જાણો છો તમે તો સિટીમાં કે પછી આવુંમાં શહેરમાં સિ ટી અને શહેરમાં ખુબ સારી રીતે નવરીની ઉજવણી કરવામાં આવે છે, એટલે અમારા ગામડામાં તો કેવું કે એટલે કે એટલી બધી એમ બો સારી નથી પરંતુ અમારા જે નવરાત્રી નવ દીવસ હોય છે. તે અમે પણ ઉજવીએ છીએ અને જે બેન પાર્ટી હોય છે, તેને મંગાવએ છે, અને ખુબ ધામધુપી ઉજવીએ એટલે મને પણ ખુબ ગમે છે, એટલે કે આપડા જે નવરાત્રી તહેવારો છે, તે આપણે યોગ્ય રીતે અને માતાજીને નવ દિવસ સારી ભક્તિ કરવી જોઈએ. અને માતાજીને નવે નવ દિવસ અલગ પ્રકારના ભોજન કે પછી અલગ પ્રકારની થાળ ચડાવી જોએ. એટલે આપણા દેશમાં આવા બધા ધાર્મિક તહેવાર હોય જેમ કે આપડે મેં તને જણાવ્યું નવરાત્રી છે, પછી આવશે ઉત્તરાયણ આવશે અને તમે જે કીધું કે હોળી છે, ધૂળેટી છે. એવા તહેવારો રંગોથી ખૂબ સારી રીતે મનાવામાં આવે છે, અને નેચરલ કલરથી બધાને રંગવુ જોએ કારણ કે ઘણા બધા લો લોકો ખૂબ યુઝ કરે છે, અને પછી એલોકોને એલર્જી કે બધું એવું થાય છે, એટલે એવુ ની કરવું જોએ. યોગ્ય રીતે આપડે તેની ઉજવણી કરવુ જોઈએ.